કેમ છે ભાઈ ઘણા વખત પછી તું તો જાણે ગામ માંથી ગાયબ છે ગયો છે
અરે હું એકદમ મજામાં છું ભાઈ તું કેમ છે સાચું કેવું હતું નોકરી લીધું થોડું વખત થઇ ગયું હતું
થઈ જાય છે
એક તલા કુટુંબ અને મિત્રો માટે વક્ત ને
હા યાર એ તો હું સમજી શકું છું પણ ગમે તે થાય સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજે બિજુ કહે તરી નોકરી કેવી ચાલે છે પ્રમોશન હમ મે હોું કે નહિ
નોકરી તો સારું ચાલે છે હા હા ગીણા એ જવા પ્રમોશન થયું અલા ગઈ છે અલા તમે તો ખબર છે એટલે આ
પણ છે પણ તારું શું ચાલે છે તારું નવો બિઝનેસ કેવું ચાલે છે કે મને આ
અરે વાહ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ તારી મહેનત રંગલાવી મારી વાત કરું તો માડો ધંધો બી જ નહી સપનો, પણ હવે ધીરે ધીરે પગડ પટકતું જાય છે. શરઆતમાં થોડી તકલીફ થઈ હતી. ગ્રાહકો અવાજ અવાજ પકડે ફટવો તે જાય છે, શરરૂઆત મે તમે થોડી તકલીફ હોય છે. ગ્રાહક પહચ્યો આવતા હતા, પણ હવે દેવાણી થી પંછી બારમામાં શારું કમ છે, હવે તો હું એક નવો માણસ પણ રખનો ને વિચારી રહું છું.
હા બહ સારું સમાચાર છે અલા. તને ખબર જે હતી કે તારું ઓડિશન સુપર હતું. હઉ મહેનત છે, એલે સફળ તો થવાનું જ હતા. અચ્છા બીજું કેહ કાકા કાકી કેમ છે?
બીજું કે કાકા કાકી કેમ છે બધા મજામાં?
હા ગર બધા એક એકદમ મજામાં છે, પપ્પા હવે રિટાયર્ડ થાઈ ગયા છે, એટલે આખો દિવસ ઘરે આરામ કરે છે અને મમ્મી સાથે ભજન, કીર્તન જમે છે. તારા ઘરે બધામે કેમ છે? તારા લગ્ની વાત ક્યાં સુધી પહોંચી? હરે
બ મજામાંત છે ભાઈ.
મારા તો ઘર માં બધામાંજ જ છે, ઘરે પણ બધામાંજામાં જ છે. અને લગ્ન ની વાત તો સમયા હતાને તો બધું ખબર છે આતા વતે છોકરી ન અવાજ આવવાના છે. છે જો બધું સારું રહું. તો આ શ કટમાં ઠંડીમાં જે લગ્નમાં થઈ જશે. તુલા હોય. તુલા કંકારી નકશી કાક નશી મળશે. તને સુું ખબર જ છે બધા.
હા સરસ સરસ, હા. હા સાચી વાત ચાહ પીય અને જીવને દિવસો યાદ કરીએ જો હવે ખતમ તો ફોન કરે રહી છે, આમ ગાયબ ના થઈ જતો. ચોક્કસ ભાઈ, હવે રવિવાર આપણે કે રાખએ ચલે જરા હને. ચાય પાણી, ચલે તે છે.
એકદમ મજામાં છો, ગઈ ગમ છે. સનવરછએસન લાગે. ઉતર ગઈ છે પૂર. શુંર હમ ક.
હોદ ત બ
મજામાં શું બતા. ઓર ઘરોમે અબ પ નું સુુંહદ છે
કદી પાપા હાથે આયો ચાય પીવા માટે ઘરે મ વાતા હું કરે
હટલે વધારે વખત પછી આયો હું તો ના માનું જે નથી શ સાને છે કેમ છે ભાઈ
અરે હું મારું પણ એજુંજ જ છે એટલા વર્ષમાં પછી આપને મળ્યું એ દમ મજામાં છું હું તારું કે એવું ચાલુ છે હું તો સાવ બદલી ગયો છું જરા થોડું ગઈ લગેજ છે ફરોતા હું ક
હમ સરસ છે છેલ્લા બે વર્ષધી હું અહીને જ છું ભાઈ ગામડે ખેતી તો બાપુજી સંભાલે છે અહી શહેરામાં મારો ના નાનો ધંધો શર કર્યો હે છે
એય
હા કડવા જોકસ પાસે મારે કપડાની દુકાન છે તુ ભાઈ ક્યાં રહે છે હા વિઝિટ
સારું ચાલે કઈ વાંધ નહી હું અહિયાં જટ જે વાસના વિસ્તારમાં રહું છું
એક પ્રોજેકટ કંપની મેનેજર તરીકે નોકરી કરું છું સવારે નીકળું છું સાંજે આવું છું જિંદકી એકદમ રૂટીન થઇ ગઈ છે પહેલા જેવુ ઉલકાય નહીતો તારા લગન થઇ ગઈ હજુ મજા છે કે છોકરા છોકરી થાય છે અને તને ચાચું કે આ ઓર
અરે ના ભાઈ લગન થઇ ગયા બે વર્ષ થયા એનાનું દીકરો પણ છે નામ એનું કબીર રખ્યો છે ભાગને હમ તને નહી દબા દવ તારે ઘરે આવું જે પડશે ખૂબ ખૂબ અભિનંદન
અ ધન્યવાદ
જો ભાઈ તુંમાર સૌભાગ્ય સૌભાગ્ય કે
એ તો યાર ઉતો
આવજે
આ જો તમે પણ થોડું મોડું થાય છે
હા હા
ચોક્કસ મળીએ હું તારા ઘરનું સરનામું આપે
એ ઠીક છે
ચોક્કસ તારું નામ રખું મારું ચાર લાખ અરો વિઝિટ ના નંબર પણ છે તમે હું મેસેજ
હમ સરસ સરસ હા ભાઈ.
ચોક્કસ પસો હું ચાડવા ભાઈ ને પશુ.
મ
ત્યારે ક્રિકેટ પાછળ સંતાવાની છે.
એટરસ.
ઓર
અરે તું હજી પણ આવો છે નટખટ છે વાંધો નહી આજે તું આપણે પણ આવતી વખતે જારે ઘરે આવીશ ત્યારે આખા ગામની ચાલુ હું તે હું. ફિડવાડિસ મંજૂર છે કે ના. મંજૂર છે કે ના.
કહું વોત કરીએ.
વર્કઆઉટ વર્કઆઉટ.
વડીલનું મારા પરનામણા કુબેજ ખૂ ખૂબ આનંદ તે તારો લોકો ઘરે ખૂબ બહાર રહે. હ હું ભગવાન થી પ્રાર્થના કરું છું તમારી સદી થઈ જશે હું તમારી લગનમાં આવુ.
હાળુ હાળુ બોલ બોટ
મળીને જવું હજું સિંગાપુર થી આવું ને તો તમને મળવા તારા ઘરને શાકા મળ્યા હતા.
એ તો સરસ ખબર છે સરસ છે ભાઈ.
આવું યાર હગલી વાર આવું હજુ તો ટાઈમ ન હતો.
આવ જરૂર આવો જરૂર આવો. અનેને તો ખુબ શુભ આરામ છે છેથારું.
હા આવું કઈ. ન કાકી કાકી મરી હતી મને કાકી કહે છે. જેને હમદાવાને લગન લગન કરી લે તો સારું પોતા પોતી જોઈ લયા.
હા હા.
તારા શું મનવા છે લગન કરવાનું છે કે નહી કરવાનું.
હા કરવાનો છે કરવાનો છે બિલકુલ કરવાનો છે.
કઈ મોકા મળે તાર શાદીમાંવાનું. ચાલ હું તને બે બે મિનટમાં કોલ કરશુંથી કોલ આવે છે.
ચે ઠીક છે. મારેથી લોન
કાતાના